છે?
હલો.
અવાજ આવે છે?
હાલ હા હવે આવે છે હા
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હલો હા હા જય શ્રી કૃષ્ણ કેમ છે
બસ મજા તમે કેમ છો
હા બસ મજા છે હ આજે આપણેે એવુ મ્યુઝિક વિશે વાત કરીએ કે મ્યુઝિક છે એ દરેકના જીવનમાં અ આમ ઘણો મહત્વનો ભાગ ભજવે છે અને આપણે જયારે કઈ પણ જગ્યાએ મ્યુઝિક આપણે સાંભળીએ તો એકદમ રિલેક્સ થઈ જઈએ છીએ. અ એટલે મ્યુઝિક તો આપણા આપણો મૂડ છે આપણો ઘણી વખત કેવું થાય કે આપણો મોઢ સારો ના હોય તો એ આપણેે સંગીત છે એવું બધું સાંભળીએ તો કેટલું આમ સારું લાગે છે. તો એના ઉપર થોડીક આપણે વાતચીત કરીએ તો તમને ગમે છે મ્યુઝિક ને એવું બધું
હા મ્યુઝિક ગમે છે બટ હું અ મુવીઝના ગીતોને એવું નથી સાંભળતી. હું ભજનને રાધા નામ છે કે યમુનાસ્ટ્ટક છે હનુમાન ચાલીસા છે મારું મૂળ ના હોય ને ત્યારે હું એ જ સાંભળું છું અને એજ મને રિલેક્સ કરે છે.
સાચી વાત છે આપડે હવે અત્યારે જોઈએ છે કે જો આ બધું અને કેવું અત્યારે એટલું બધું મોબાઈલમાં તમે જે સર્ચ કરો ને એ તરત જ એ આપણને સોંગ આવી જાય છે આપડે તો કોઈને અ પિક્ચરનાં ગીતોથી આમાં રિલેક્સ થતા હોય છે. ઘણા લોકો આવી રીતે ભજનથી થતા હોય છે હા અમારે પણ એક ભજન મંડળ છે અમે એમાં જતા હોઈએ છીએ. અને દર એકાદશી એ ભજન કરતા હોઈય છીએ ને પછી હા તો એટલી મજા આવી જાય છે ને કે વાત નઈ ભલે પંદર દિવસે એકાદશી ના દિવસે હોય છે ભજન તો ત્યાં બધા ભેગાય મળીએ અને સરસ એ ભજન ગાઈએ અને એની સાથે બધા તે એવી રીતે મળીને મજા આવે છે.
હા એકક્ચુલી મ્યુઝિક આપણા મૂડને રિલેક્સ કરે છે આપણા માઇન્ડને રિલેક્સ કરે છે. અને અ કોઈને બી કોઈ પણ કદાચ અ એકદમ ડિપ્રેસ હોય કે એના એના સામે પણ તમે એનું મન પસંદ મ્યુઝિક વગાડો ને તો એને એને રિલેક્સ થવાનો ચાન્સ હોય જ છે કે એ રિલેક્સ થય જ જાય છે એમ.
હા અટલે આમ જે મ્યુઝિક છે ને એ આપણે કેવ મૂડ બદલવાની આમ બહ શક્તિ ધરાવે છે જય્યારે આપણે ઘણી વખત બહુ ખુશ થાય ને તો એ આપણે જો આપણે આમાં ગીત ગાવા માંડીએે છીએ. અને તો આપને એવી રીતે હોય છે પછી આપડે ક્યારેક ક્યારેક દુઃખમાં હોય ને તોય આપણે એવા સોંગ ગાઈએ છીએ. તો એવું થાય છે અને તો આપણેે દુઃખી હોય તો એ આપણેે એવું ગીત અને સંગીત સાંભળીએ ને તો એ આપણા મનને હળવાશ થાય અને ક્યારેક દુઃખના હા ક્યારેક આપડે બધે જોઈએ છેએ કે આપણે તો ત્યાં સુખ નો પ્રસંગ હોય તોય આપણે મ્યુઝિક વાગતા હોય છે. દુઃખના પ્રસંગમાં એ રીતના મ્યુઝિક વાગતા હોય છે. તો એ એને લીધે શું થાય છે કે આપણા મનને સાંત્વના મળે છે એટલા માટે.
હમ બરાબર છે.
હા તો ઘણી વખત તો ઘણા લોકો આપડે કેવું કે ના આ ઘણા લોકોને એવું હોય છે વિદ્યાર્થીઓને મતલબમાં કે હળવું સંગીત સાંભળતા સાંભળતા એ અભ્યાસ કરતા હોય છે. તો એમાં એને મજા આવતી એને વધારે ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. તો એ અત્યારે તો આજના જમાનામાં
હમ
તો. આમાં ઘણી વખત તો ઘણા લોકોને બોવ જ સ્ટ્રેસ વધી જાય ને તો ડો ટરો મ્યુઝિક થેરાપી લેવાનુંય કે છે આપણને ઘણાં પેશન્ટને.
હા, સાચી વાત છે. હા, એ તો છે જ મ્યુઝિક આપડા હા, બોલો.
હા, તો એને લીધે શું થાય કે એ જે બો સ્ટ્રેસ વાળો જે પેશન્ટ હોય ને એને મન શાંત થાય. અને એને સારી ઊંઘ આવી જાય. એટલે માટે એ લોકો એવી મ્યુઝિક થેરાપી આપે છે.
હમ, આપણે તો આપણેે તો ગુજરાતી છીએ તો ગુજરાતીઓને તો અ ગરબા ગરબાનો એટલો બધો શોખ હોય છે. કે એ મ્યુઝિક થેરપી તો આપણા માટે બેસ્ટ છે. કે આપણેે જે નવ દિવસ દસ દિવસ જે આપ આપણે નવરાત્રિ ઉજવીએ છીએ અને ગરબાનું જે મ્યુઝિક છે. એના તાલે તો આપડે ઝૂમી જ ઉઠીએ છીએ. એ તો એ તો આપડે ગમે એટલુ અ હા.
હા, પગ આપડે કેવાય કે સીધા ગરબા કરવા જ માંડે.
હા. આપડે ગુજરાતીઓ તો ગમે ત્યાં આપણેે ગુજરાતીઓ તો વિદેશમાં જઈને બી બધા વિડીયોઝ આવે છે કે વિદેશમાં જઈને બી ગરબા કરે છે. તો એ આપણું એ આપણું બેસ્ટ મ્યુઝિક છે કે આ આપણે ગમે તેટલા સ્ટ્રેસમાં હોઈએ તો પણ આપણે ગરબા કરીએ ને તો આપણે રિલેક્સ થઈ જઈએ છીએ અને આપણો મૂડ ચેન્જ થઈ જાય છે.
હા, અને આપણે કોઈ પણ નાનો મોટો આપણે ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો આપણે એમાં ગરબા તો કરીએ જ.
ભલે પછી અ થોડીક વાર તો થોડીક વાર પણ ગરબા ન કરીએ તો આપણો જે પ્રસંગ હોય ને એ અધૂરો લાગે જાણે.
હા હા, સાચી વાત છે. એટલે એ મ્યુઝિક આપણા માટે બેસ્ટ છે એમ.
હા હા, એજ ને. એટલે આજે હમ.
તા હોય તો પણ આપણે ગાડીમાં સ્લો સ્લો મ્યુઝિક ચલાવીએ છીએ કે આપણને પાર્ટી સોંગ ગમતા હોય તો આપડે પાર્ટી સોંગ ચલાવીએ છીએ તો આપણું જેવું મૂળ હોય એ પ્રમાણે આપણે મ્યુઝિક ચલાવીએ છીએ તો આપડો અ ઘણો ખરો ટાઈમ પણ પાસ થઈ જાય છે કે આપણને જે અ ટ્રાવેલિંગનું બોરિંગ અ બોરિંગ લાગે ટ્રાવેલિંગ. તો એ પણ નથી થી લાગતું એમ આપણે સૌવ સાંભળતા જતા હોય ને તો આપણને સારું લાગે. છે એમ અને આપણો ટાઈમ પણ સારો એવો પસાર થઈ જાય છે.
હા, અને આપડે જોઈએ છીએ કે નાના બાળકો છે. એને આપડે કેવા કે જો હાલરડા ગઈએ. તો એ કેવા સૂઈ જાય છે તો એ આ આખું એ મ્યુઝિકની અંદર એ મ્યુઝિકનો જ એક ભાગ છે આલરડું એ. તો એ બાળક. કોને એનાથી આખો એટલું બધું એવો અનુભવ થાય છે. તો આપણે એને ઘણી વખત આવી રીતે ભજન સંભળાવતા હોય બાળકોને. કે ગીત સંભળાવીએ કે પછી કોઈ પણ બીજા રડતું હોય. તો આપણે એને બીજા કઈ પણ એવી રીતના. અ ગાયને સંભળાવીએ તો એ કેવાય કે રડતા બંધ થઇ જાયને ખુશ થઈ જાય છે. એટલે એ બાળકો ન મૂડ એ ચેન્જ કરી નાખે છે.
હમ સાચી વાત છે. બાળકો પણ મ્યુઝિકની ભાષા સમજે છે આપણે એને ગાઈને કંઈ પણ સંભળાવીએ કે એની સાથે ગાયને કઈ વાત કહીએ તો પણ એ સમજી જાય છે મ્યુઝિકની ભાષા સારી રીતે તે સમજે છે નાના બાળકો પણ. કે આપણે હાલડ ઉગાય તો હજુ તો અડધું હાલડ ઉગાયું હોય ત્યાં એ સુઈ જાય છે. તો એને પણ એ એ વસ્તુ પસંદ છે એમ કે મ્યુઝિકથી એ એને પણ સારી એવી ઊંઘ આવી જાય છે.
હા પછી આપડે ઘણી વખત યોગા એવું કર હોય ત્યારે આપણે એ રીતનું આધ્યાત્મિક ઓમ છે કે એવું આપણે મ્યુઝિક આજુબાજુ વાગતું હોય. તો આપણે કહેવાય એકદમ આપણું મન છે એ કેન્દ્રિત થઈ જાય છે. અને એટલું જ આપણે. આજુબાજુ કઈ શું થાય એ કઈ ખબર નથી પડતી ને આપડો મો અ મૂડ કેવું એક આ એકદમ એક જ જગ્યાએ સ્થિર થઈ જાય છે. પછી ઘણા લોકો જયારે વોક કરવા નીકળે છે ત્યારે એ જો હેડફો ફોનને એવું બધું લગાવીને મ્યુઝિક સાંભળતા હોય છે કે જેને લીધે એ લોકોને એકદમ વોક કરવાનો એ આમ આનંદ આવે છે.
હમ એટલે ખાલી ખાલી વોક કરીને બોરિયત નથી થતી અને એ એમાં મ્યુઝિક સાંભળતા સાંભળતા એને એટલું વોક થઈ જાય છે અને ટાઈમ પર પસાર થઈ જાય છે. એટલે શું કે એક એમને મા આપણે ચાલતા હોય ને તો બહુ જ બોરિંગ લાગે છે કે એકલા એકલા ચાલવાનું બોર બોર થઈએ છેીએ કોઈ હોય ને આપણે સાથે વાત કરતા કરતા ચાલતા હોય. તો ઠીક છે પણ જો કદાચ એકલા વોક કરતા હોઈએ તો
હમ.
તો આપડે કઈ મ્યુઝિક સાંભળતા સાંભળતા કરીએ ને તો સારું એવું ચલાય પણ જાય છે. અને મ્યુઝિક પણ સંભળાઈ જાય છે તો એમ ટાઈમ પણ પસાર થઈ જાય છે.
હમ એજ રીતે આપણે જોઈએ તો આપડણે. હા હા
હા હું પણ હું પણ વોક કરતી હતી ત્યારે અ હું તો ભજન જ સાંભળતી હતી કે હનુમાન ચાલીસા છે કે યમુનાજી ના દોડ છે કે પદ છે કે એ બધું એ બધું હું સાંભળતી હતી અને ત્યારે મને ત્યારે મને સારી એવી પ્રેરણા મળતી હતી કે હું ચાલુ એમ
હા એ બહુ સારી વસ્તુ છે કે આપણે કઈ પણ અ એક્સરસાાઈઝ કરતા હોય કે છે ને બધા ઝૂમબાને એવું બધું કરતા હોય ત્યારે મ્યુઝિક તો હોય જ ને હા હા એટલે આ મ્યુઝિક છે એ આપણા મોડ ઉપર ખૂબ અસર કરે છે ને આજે આ વાત તો કરીને બહુ મજા આવી તમારી સાથે
હ
તો પાછા બીજા ટોપિક સાથે મળીએ પછી
હા ઓકે બાય જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ હા